હલો હા જય શ્રી કૃષ્ણ હું મજામાં છું તમે
બસ હું પણ મજામાં છું હું તો બસ એ જ વિચારતી હતી કે જોઓ ને આજકાલ કેવા નવા-નવા-નવા-નવા એ શું કે એ કપડા આવી ગયા છે, અને પેટર્ન પણ અને કેટલું સરસ સરસ આવી ગયું છે કલર્સ ને બધું જ
એ વાત તો છે આજકાલ તો જ જોવા જઈએ તો દર દિવસે અલગ અલગ નવી ને નવી ફેશન બદલાતી જાય છે હ કપડામાં નવી ને નવી વેરાયટીઓ આવતી જાય છે, અને લોકો એને ખરીદવા અને પહેરવાવામાં તો ઉતાવળ ત્યાંજ હો છે
મતલબ આજકાલ તો પેન્ટસ અને શર્ટ્સ બહુ જ ટ્રેન્ડમાં ચાલે છે ખાસ કરીને સમર સિઝનમાં તો એ બહુ સારા લાગે છે નહી
હા, એ વાત તો તમે એકદમ સાચી કહી આપણે ઘરમાં તો શું આરામદાયક કપડાં પહેરતા હોય છે હવે ગરમી ના સિઝન માં કોટન ના ક પરંતુ જયારે આપણા ઘરે કોઈ પૂજા હોય કે પછી કઈ પણ લગ્ન પ્રસંગ હોય કે ક્યાંક બહાર જવાનું હોય ત્યારે તો કેવા આપણે અ ટ્રેડિશનલ ડ્રેસન કરીને જોઈએ છે એની પણ એક અલગ જ ઓળખ
હા સાચું કહ્યું તો મુજે જયારે આપણા ઘરમાં કોઈ ફંક્શન વગેરે હોય તો આપણને ટ્રેડિશનલ કપડાં પહેરવાનું જ ગમે છે જેમ કે છે સાડી છે સલવાર સુટ છે એવા વગેરે મતલબ એવા જીન્સો પહેરવાનું આપણને ગમે છે હું પણ છે ને આવા કોઈ પ્રસંગો હોય ને તો હું સાડી જ પહેરું છું એમાં કેવું સરસ ગ્રેસ આવે છે નહી
હા એ વાત તો એકદમ તમે સાચી કહી અને એમાં આપણે એક વ્યક્તિત્વ પણ અલગ થી ઉભરી આવે ને છે હવે જેમ કે દરેક પ્રદેશ ના પોશાક અલગ અલગ હોય છે બધા પોતાની સંસ્કૃતિ અને પોતાનું જે આગવી ઓળખ હોય પોશાક એ દરેક કોઈ ને કોઈ પ્રસંગમાં પહેરતું જ હોય છે હવે જેમ કે મરાઠ થી લોકોના અલગ હોય છે ગુજરાતી લોકોના અલગ હોય છે બંગાળી લોકોના પંજાબી લોકોના પછી રાજસ્થાન રાજેસ્થાનિ લોકોના બધાના અલગ અલગ પોશાકો હો છે અને બધા જ પોતાના જે સિધ પોશાક છે તે પહેરીને ખૂબ બહુ સુંદર લાગે
સાચું કહયું જાણે કે ખાસ કરીને જો લગ્નમાં બધા બનારસી કે સિલ્કની સાડી પહેરીને એકદમ અલગ જ લૂક આપે છે અને એની જોડે જે મેચિંગ જવે જ્વેલરી પહેરે એનું પણ કઈ ખાસ લુક આવી જાય છે બરોબર આવે છે જેમ કે તમે કીધું મરાઠ મરાઠી લોકો ન અલગ ગુજરાતમાં અલગ હ તમે જોયું હશે રાજસ્થાનની પોશાક ન લુક પણ કઈ અલગ જ આવતો હોય છે
હા એ વાત તો તમે સાચી કહી અને એ બધું આપણા દેશની સંસ્કૃતિની ઓળખ દર્શાવે છે હવે બહાર ના દેશ આપણે શું વિચારીએ કે આપણે જ્યારે ક્યાંક ફરવા જઈએ તો આપણે જે મોર્ડર્ન કપડાં પહેરીને જઈએ શોર્ટ્સ પહેરીને જઈએ પરંતુ હું એ જે બહાર ના દેશોના લોકો છે એ જયારે ભારતમાં ફરવા આવે છે ત્યારે એ લોકો સાડી પહેરવાનું પસંદ પસંદ કરે છે તો આપણા આપણા દેશના જે પોશાકો છે એ પણ એવા લોકોને એટલા ગમે છે, તો. કોય આપણને પણ ગમવા જ જોઈએ.
સાચું કહ્યું હું પણ આ જોયું છે કે આપણા ઈન્ડિયાના જે કપડાં છે એ લોકો બહાર દેશ બહુ, પસંદ કરે છે, મેં એક જોયું છે કે રાજસ્થાનની જે પોશાકો છે ને એ જાપાનના એક વ્યક્તિ છે, એમને બહુ ગમે છે ને એ જાપાનમાં પણ એ જ. પહેરીને ફરે છે.
અરે વાહ આ તો ખુબ જ સરસ છે વાત, અને સાથે સાથે તમને એ પણ ખબર હશે, કે આબોહવાને અનુરૂપ એટલે કે વાતાવરણને અનુરૂપ, આપણા દેશમાં સુતરાઓ, એટલે કે કોટન ના કપડા અને ખાદીના કપડા નું પણ ખૂબ મહત્વ છે, તમને ખબર. પેલા ખાદીના કપડા જે ગાંધીજી ના સાબરમતી આશ્રમ સાથે, જોડાયેલી ખાદી માત્ર એક કાપડ નથી, પરંતુ તે સાદગી, આત્મનિર્ભરતા અને રાષ્ટ્ર પ્રેમ નું પ્રતિક પણ છે અત્યારે તો તમને ખબર છે ખાદી ના મેળાઓ. પણ લાગે છે. જેમાં ખાદીથી બનાવી. બધી અલગ અલગ વસ્તુઓ પણ વેચાય છે.
હા બરોબર છે મતલબ ખા ના કપડા, એ છે ને વધારે આરામદાયક અને એકદમ સિમ્પલ હોય છે. એલિગેન્ટ લુક આપે આમ કહી શકીએ. કે આપણેે, અને ખાદીના જે કપડા હોય ને એક અલગ જ એમાં ક્લાસ હોય છે, અને ખાસ કરીને એ ગરમીને ઓછી મતલબ ગરમીમાં આપણેે એને પહેરી શકીએ.
એકદમ સાચી વાત કહી, અને હળવા અપલા છે ઉનાળા સરીને ઠંડક એ માટે બ્લાક પ્રિન્ટિંગ વાળા જે વત્ર હોય છે, એ પેશન અને આરામ બંને પૂરા થાય છે, અને આપણે સ્ત્રીઓ કપડામાં તો અલગ અલગ ચજ ફેશન આવતી જ હોય છે, પરંતુ હવે તો બોઈઝ અને પુરુષોના કપડામાં પણ અલગ અલગ ફેશન આવે છે. જેમ કે વાળ અંગે પહેરવા માટે કેળિયું, પછી સૂટ, પછી અ અલગ અલગ ટાઈપના કોટ પછી કુર્તા પાયજમા એમ એમના કપડામાં પણ જાત. સની ફેશન આવવામાં
હમ હા.
અને તમને ખબર છે, આ લગ્ન પ્રસંગોમાં આપણા જે કપડા અને જે પોશાકો નું સ્થાન છે એ ગૌરવ પ્રદાન કરે છે. લગ્ન સમયે કન્યા સફેદ રેશમી સાડી લાલ કિનારી સાથે કરે છે, જે એના પેલા મામા તરફથી ભેટ કરવામાં આવે છે. તે પણ તમે સાંભળી હશે ને?
પણ મને શું લાગે છે કે મતલબ આ જે આજકાલ જે સોશિયલ મીડિયા પરથી લોકો નવી નવી, આ જે સ્ટાઈલો શીખે છે ને એ એના કારણે થાય છે ઇન્સ્ટાગ્રામ પર કેટલી ફેશન રીલ્સો આવી રહી છે. એ એ જોઈ જોઈને પણ આજકાલ નવી નવી ટ્રેન્ડો માર્કેટમાં આવી છે.
હા એ વાત તો ખરી સાચી વાત છે, અને તમને ખબર છે. અ આજકાલ તો એવી ફેશન પણ વધી ગઈ છે કે આપણા જે દાદી નાની એ લોકોની જે સાડી છે ને એમાંથી પણ ઈન્ડો વેસ્ટર્નને એવા અલગ અલગ ફેશન વાળા કપડાં બનાવીને. અલગ સ્ટાઇલ માં પેરવા એવી સ્ટાઇલ પણ આજકાલ તો ઘણી
હા પણ મને લાગે છે. કે ફેશન એવી હોવી જોઈએ કે જેમાં આપણનું કમ્ફર્ટ હોય અને ફક્ત દેખાવ માટે અનકમફર્ટેબલ કપડા પહેરવા એ તો મને તો નથી
એ વાત તો તમારી એકદમ સાચી કહિ અને એ કોને જ ગમે આપણે આપણી ફેશન સાથે સાથે પ્રકૃતિને પણ મહત્વ આપવું જોઈએ અમુક લોકો એમ રીતે સાડી પહેરું આખો દિવસ આપણે સલવાર સૂટ પહેરીને ફરવું પરંતુ એવું નથી હોતું આપણે સંસ્કૃતિની ઓળખ ક્યારે ક્યારે આપણે પ્રસંગને અનુરૂપ એ રીતના પોષણ ધારણ કરવા પણ પડે અને એ સારું જ છે
હા મને તો છે ને કોટન અને ર કોટન અને જે લાઈટ વેઇટ કપડાં હોય ને એજ મને પહેરવાનું સૌથી વધારે ગમે છે હું એ જ આખો દિવસ પહેરી પહેરી રાખું અને મને એમાં જ આરામ મળે છે અને તમે જોયો હશે ચિકનકારીના કપડા એ પણ બ બો ટ્રેન્ડમાં ચાલી રહ્યા છે અને એ પણ બહ એલિગેન્ટ લુક આપે છે
એ વાત તો તમે પણ સાચી કહી અને તમને ખબર છે પીતાંબર અને ધોતી એ તો હિન્દુ ધાર્મિક પૂજા વિધિઓ દરમિયાન પુરુષો રેશમી કે સુત્રરાવ પીતાંબર ધારણ કરે છે જે શુદ્ધતા નું પ્રતીક છે
હમ્મ હા અને આજે મેં તમને આ ચિકનકારી કપડાનું કીધું ને એના કુર્તા બહુ જ સુંદર લાગે છે ચિકનકારી કપડા એ છે ને એ છે ને સોફ્ સોફ્ટ હોય છે એકદમ એ લોકો એમની કઢાઈ કેટલી સુંદર રીતે કરેલી હોય છે મને એ બહુ જ ગમે છે
સાચી વાત છે તમારી એને આવી જ રીતે જે બીજા બધી દિ ના કપડા છે એ બધાની પણ પોતાની આગવી ઓળખ છે જેમ કે આ આપણે જે રીતના કપડાં પહેરીએ છીએ એ રીતથી આપણો આત્મવિશ્વાસ આપણી વિચારધારાને આપણા મૂળ પણ દર્શાવે છે આ આથધૂનિક યુગ મા ફૅશન કોઈ નિયમોથી નથી બંધાયેલી તે દરેક વ્યક્તિને પોતાની પસંદગી મુજબ
હમ્મ
સાથે
સાચું નહી નહી સાચું કહયું તમે એ આના હલો
હા હા બોલો
હા તમે સાચું કહ્યું કે આનાથી થાય જ છે અને તમે જોયું હશે કે એ જે જૂના ક જૂની જે ફેશન હતી ને જૂના કપ કપડાં ઓનની એ હવે પાછી એ રિયુઝ થઈને એ નવા સ્ટીલ ના રૂપથી પાછી માર્કેટ માં આવી ગઈ છે
એકદમ સાચી વાત કરી તમે હ હવે જે જ્યારે પણ કોઈ પણ વ્યક્તિ તેની પસંદગીના અને આજ ટરેન્ડિગ જે ફશન વાળા વસ્તુ પહેરે છે ત્યારે તેના મનો બળમાં પણ વધારો થાય છે એને સકારાત્મક તા આવે છે સારો પહેરવેજ હોય તો જેમ કે કોઈ વ્યવસાયિક ઇન્ટરવ્યુમાં કે કોલેજમાં કે પછી આપણે સમાજ ન જે કોઈ પ્રસંગ હોય કે સમજ નો મેળ વડો પ્રસંગ હોય તો વ્યક્તિ ને અન્ય થી અલગ પાડે છે ને આકર્ષણ માંડે કે શુ કેન્દ્ર
હા એ વા વાત તો તમારી ખરી છે જે વ્યક્તિ એ સારા સુંદર કપડાં પહેર્યા હોય તો એમનો મનો પણડ છે ભલે ઓફિસે જતા હોય કે કશે બહાર જતા હોય અને તમે જોયું છે કે આજકાલ તો બાળકોના કપડામાં પણ કેટલી નવી નવી વેરાયટીઓ આવી ગઈ છે નાના-નાના બાળકો માટે પણ કેટલા સ્ટઇલિશ કપડા આવી ગયા છે.
હા હા બિલકુલ. સાથે સાથે ઇન્ડો વેસ્ટર્ન ન જમાનો પણ મળી ગયો છે જેમ કે કુર્તી સાથે જીન્સ અથવા સાડી સાથે ક્રોપ ટોપ પહેરવાનું ટ્રેન્ડ તો ગ્લોબલ ફેશન અને કમફર્ટ એ બંનેનું મિશ્રણ બની ગયું છે.
હા.
બીજું
ઇન્ડો વેસ્ટર્ન છે ને એ બહ જ સ્ટાઇલિશ લાગે છે. ત હાલમાં ઇન્ડો વસ્ટ આ વશ ઇન્ડો વેસ્ટર્નનું બહુ ફેશન ચાલી રહ્યું છે માર્કેટમાં ખાસ કરીને તમે હ. હા તમે અ ખાસ કરીને જોયું હશે લગ્ન અને પાર્ટીઓમાં ઈન્ડો વેસ્ટર્ન વધારે પહેરવામાં આવે છે આમ તમે કીધું જેમ જેકેટ સાથે કોઈ કુર્તો પહેરી લે છે એ કેવું લાગે નહી. કુર્તા સાથે નહેરુ જેક કેટ પહેરી લે છે મતલબ અમે જોયું છે સમોસ્
હા એ વાત તો છે અને ડેનિમ કલ્ચર પણ આજ આજકાલ તો વધી ગયું છે ફેશનમાં ડબલ ડેનિમ જેમ કે ડેનિમ બ્લેઝર કે શર્ટ જે સ્માર્ટ કેશ જો લો હવે જેમ કે કોર્પોરેટ જગતમાં કે પછી ક્યારેક વીકેન્ડમાં ક્યાંક ફરવા જઈએ ત્યારે પણ એ ખ લોકોની પસંદગીનો મુખ્ય ભાગ બની ગયો છે.
હા અને આપડે ફક્ત લેડીઝ ના કપડાની જ વાત કરીે છે પણ ત્યાં જુઓ તમે આ જેન્ટ્સના કપડાઓમાં પણ કેટલી બધી વેરાયટી આવી ગઈ છે ને હવે તો પેલા તો અ જેસથી ફક્ત જેમ કે શેરવાની છે કુર્તા છે. એવું જ હતું પણ હવે તો તમે જોયું હશે કે કોટ શર્ટ એવા બધા પણ આવી ગયા છે જીન્સની ઉપર શોર્ટ કુર્તા પહેરી લે છે અને એકદમ ફ્યુઝલ કરી દે છે તો એ પણ થોડું સરસ લાગે છે ટ્રેડિશનલ લુક બની જાય છે.